હલો હંભળાય ને
હા હા આવે આવે છે
હા તેજ તો શું કર્યું હવે હમણાં
કઈ નઈ હવારે તો પેલું જોતી હોતી મેં બીજી એક્ઝામ નું એક ભરેલું છે તો તેના રીઝનિંગ જોયા કર તેવ તી આજે તો જીસ જોવાયું જ ની મલે તો મને એમાં એમ તો કઈ ની પ પેલું પેપર પેલું પેપર જે ખરું ને એ થોડુંક એનું આપણને આવડી જાય ને તો ઈઝી હોય આપડા માર્ક પેલામાં બી કવર થઈ જાય એમ
હાંભળ ની મેં હું કેમ પેપર વન નું કઈને કઈ એમ કઈ કઈ બુક નેવું કઈ ખબર પડે ન તો કે જે મને
મેં બી એજ પૂછ્યું એટલે મે છે ને ત્યારે અ યુ જી સી નેટની આપવા ગેલી કે ની
હા
તો ત્યારે મે ઓનલાઈન જોયેલા ક્લાસ એમ તો તેમાં એના છે ને એના હિન્દી જ ક્લાસ ચાલતા હોય એમ એટલે તેમાં જોયલું હા તો તો એમાં મેં જોયલુ ને તો આપણે કેવી રીત હા પેલું આપણુ ભણવવાનું, પછી બાળકને કેવી રીતના શોધ શોધ કરતા શીખવવાનું એ શિક્ષણ આ અભિવૃતિવાળું જે પોષણ ખરા કે ની એનો એમાં એવા પ્રશ્ન પૂછાય એમ
હા હા હા અમુક તો હા એ તો છે અમુક વસ્તુ એ એટલે એલે પૂછાય
પછી પેલું આપણે ફકરા
ક માટે કેમ?
એજ મારે હરીશને પૂછવાનું હતું એમ એજ ને એ મારે પૂછવું હતું એમ
છાની એમે બુક કીધેલી પણ એમ
તેમાં તે હસ્તીમાં છે ને સેવ કરાવેલી હતી કોઈ એ
હા એતો મે મારા કરાવેલું અમે જ બસ
હા પણ એમાં પ કદાચ હવે હરેશસર ને પૂછવા પડે કા તો પછી છે ને અ બધાને તેમજ આવે એટલે કદાચ છે ને
હમ
આમ બધા અ પેલું ઓનલાઈન જોવું પડે એમ
અરે ની છે ને મારી એક ફ્રેન્ડ એમ મે તો પેલું અમારા સિનિયર લોકો ખરા કે ની એ લોકો તૈયારી કરે ને એકદમ એટલો જાડો ચોપડો એમ પણ એમ મને એવું બધું ની ગમે એમ એટલે હું કેવા વ્યવસ્થિત હોય તો ઠીક છે બાકી એમ એકદમ બુકલામાં ઇન્ટરેસ્ટ મને ની મળે
હા મતલબમાં એમાંથી જ એકદમ પેલું બધું આવી જતું હોને તો કઈ નઈ એમ થોડા હવે તેમાંથી આવતું જ નઈ એટ આપણેે તે જોયા કરી તેનો કોઈ મતલબ ન
હા એમ મને એ વસ્તુ છે, મને ડાઉટ છે, કઈ બુકને લઈને મને ટ્રસ્ટની મળે
હા
મેં જેટલું માનો એટલું જ ખરું એમ પછી બીજું પર એકદમ મને કે આ આટલું બધું પૂછાય કે કે એ લોકો પોતે બીજી તીજે ટ્રાય કર્યા કરે તો બુકમા છે તી એટલું બધું તો કેવું હો એમ
હમ્મ
કી છે પાછા બધા ટોપર
હ હ
હા તો એમ એટલે મને વિચાર કે ભઈ તમે આટલા ઇન્ટેલિજન્ટ છો ને પછી તમે એક બુક પર આખું સંસ્કૃત નભીને એટલે ત્યારે ભી મેં કેતી ને કે મેસ કર તો એ લોકો કેતા બુ હાર્ડ પા કરી વડે એ
હા
અ એક બીજી તમે મે પેલું સંસ્કૃત માં છે ને સુરત ગેલી ને ત્યારે બધા ભેગા થયલા અમે સિનિયર સાથે ગેલી ને તથા એક મેમ હતા તેમણે એમ કીધું કે નહી એ કે તમે એ કે છ મહિના પર્ટિક્યુલર તો આપી દે ને એ કે પરફેક્રે લઈને તો તાર ક્લિયર થઈ જ
હા
એટલે એને બી પી. એચ. ડી કર નાકી બોલ સ્કૂલ ટીચર છે એ
હમ
હા મતલબ આપડે ભણેલા તેજ પણ આપણને યાદ નહી આવે
હા એમ એટલે એટલું ખબર પડી કે છ મહિના આપણે ટાઈમિંગ વ્યવસ્થ આપવો પડે નહી કે આપણે બુક હારી વાંચીયે તે પછી આવી પણ એક આદ બુક ખવી જોઈએ કે જે બધો સારાંશ હોય આપણા
ઓકે આવું આવું આવું જો
પણ મને લાગે ત કા તો ઓલ્ડ ક્વેશન પેપર ના પીડીએફ હોયને તે હારા પડે એવા બધું સાહિતી આવી જ છે જાયને સીધું સોલ્યૂશન લઈ લેવાનું
હ મેં ત યુ. જી. સી નેટની આપેલી ગસેટની આપેલી ને ત્યારે તેમજ કેવું હતું ખબર છે આપડા જે પલા પેલા નામ હો એનું સાસ જે સંસ્કૃત પેલા આવે ને હ ના હમ સાકતાયન ને આ બધા પેલા આપડા જે સાહિત્યકાર એ એનું ને એનું એની બુક કઈ એમ તેવું બી પૂછાય એમ
હા હા એ જ પૂ એમાં હું છે ખબર એ લોકો ની બહ પૂછાય પ્લસ એ લોકોની ટીકા બી
હા પલો શંકરાચાર્ય નું પેલું કેવું એમ કે શંકરાચાર્ય ને એની પુસ્તક ક એમ પણ એમાં આપણને છે ને એક પ્રશ્ન પૂછેલો ને તેમાં પાંચ પ્રશ્ન અંદર પાછળ અંદરથી પૂછેલા હોયએ એટલે આપડે બધાને આપણને ખબર હોવી જોઈએ કે આનો કયો છે ને આનો કયો છે
નહી ન ન એમાં બી છે ને એમાં પાછ અમુક જગ્યા છે ને મગજ લગાવવું પેડે આવે છે ને અમુક વસ્તુ એમાં કેવું કે અમુક મેં જોય છુ ના પેપર માં કે અમક કશુ એ આન્સર એ લોકો આપી જ દેતા હોય આપણને પકડતા આવડવું જોઈએ કે છેને કે એવું હોય કે એક આન્સર એ-એકાદ ઓપ્શન એવો હોય કે, જે રિપીટ થતો હોય એટલે એ બેમાંથી કોઈ બી એક રાઈટ આન્સર નીકળે.
રામયણના મહાભારતના બી પ્રશ્ન પૂછાય. નહી પૂછાય એવુ નહી મલે.
અ એ ગીતા ભગવત શ્રીમદ ભગવત્ ગીતાના ભી પૂછાય અધ્યાયને લઈને. કે આ અધ્યાયને ક બઉ ઇઝી ઇઝી હોય. એટલું બધું હાર્ડ નય હોય. વીસ ક્વેશ્ન એવા નીકળે કે જે આપણે પાસ છે કે વીસના ચાલીસ માર્ક આપડે કવર થઈ જાય.
હા મતલબ આપણને ખબર હોવું કે કયા અધ્યાયનો શ્લોક એવું ઉભી એમ. એ લોકો તો ત્યાં હમણાં
નઈ નઈ નહી એમા તો સિમ્પલ છે. લોજીક લગાવુ પડે. એને કય છોમને યાદ કરી દે રામયણ મહાભારતમાં યાદ આવી જ જાય
હમ હમ.
તો ટાઈમે તો પછી વાંધો જ નહીં આવે.
એમ બહુ મસ્ત એમ. કેમકે અમારે બે હજાર પચીસ મેં છે ને બીજીસી નેટનુ પેપર મેં પ્રિન્ટ ઘડેલું એમ. ખબર નહીં કાથી મળ્યું પણ મળ્યું. ફરી હવે અક્ટયુઅલમાં એજ પેપર છે કે ખબર નહી પણ છે મારા પાસ એ અમેં જોયું.
મારે પર ભી જીતન નું છે મા અ હમણાં આય્પીને ડિસેમ્બરમાં ત્યારે એ પેપર તો છે એમ એ બી જોયું હોય છે તો મલ્યું તો છે.
એ રીસેટ ના પીડીએફ જલ્દી મળી જાય, કેમ કે રીસેટનું તો પેલો પેપર પ્રિન્ટ તરફ લેવાય ને કે.
હમ.
તો બરાબર, સર્વર તો વાંધો નહી. નઈ નઈ તમે બધા બઉ ફાફા બાપા બઉ ફાફા મારીને મારીને હુંય ગય રોંગ વે પેલી સાઈડ પર વેબસાઈડ જોઈ જોઈ જોઈને. ચેટજીપીટીને કીધું કે, તું મને કમ-કમ્પ્લેટ તું જ ડાઉલોડ કરી આપ ત્યારે એને મને બેગરાઉન્ફ પીડીએફ આઈતી.
હ.
એટલે પછી છે. ગૂગલ જીમીની પરથી મેં કરેલી એમ.
હ.
તો એમાં જોયું રામાયણ મહાભારત લઈને બી આવે બી બો ઈઝી કે ભાઈ રામાયણમાં આ છે આટલા કાંડ છે. આમાંથી કયો એક કાંડ નથી એમ રામાયણ સાથે શું સંગત નથી.
હ. એ- એ ની બી આવે પણ આપણને એમ પ્રોબ્લેમ ક્યાં પડ કે ગ્રામરનું પ્રોબ્લેમ પડે. છંદ અલંકારનુંન એવું હોય ને તું કમલો કમલો કમલો અને કમલો કિવાળો નહી આપને એક અશોકસર વાક્ય કીયા કરતા હતા.
હ હ હ.
તે મેં કે એક વાર પૂછાયલું મેં એક્ઝામ આપવા ગેલી ને ત્યાં.
આય હાય.
એમ તો આપણા ઈઝી એમ તો પુછાય પણ મતલબમાં આપડે થોડુંક દિમાગ દોડાવવું પડે એમ.
એટલે મતલબ એમાં હોવ છું અ એટલે એવું નહીં કે આપડે સાહિત્ય જ પરફેકટ ટાણે એ ઇમ્પોર્ટન્ટ નહી મળે. તને એના સાથે એમસીક્યુ હેન્ડલ કરવાની ટ્રીક તને પકડમાં આવી જોઈએ. એ બી બોવ જરૂરી. એટલે એમ એટલે એમ એ એના માટે તો એવું ક્યુસ્શન પેપર જવા લાગ અચ્છા અચ્છા આવી રીતે છે ને એક બે પેપર તો છે ને મેં શું કરેલા યુટ્યુબ પર જોયલા. પેલાં મને પીડીએફ નહીં મળી તો મેં યુટ્યુબ પર આખું સમજાવતા તો મે વિચાર્યું કે યુટ્યુબ પરથી જોઈને એક પેપર તમે લખી જ કાઢો એમ કે છે કેસનસઆન્સર સહિત કેમ કે મેં છે ને બે હજાર પચીસ માં યુટ્યુબ પર જોયું તો ત્યારે પેલો સંસ્કૃત માં સમજાવતો કભી કભી એસા આથી પૂછાય આમાં આવી રીતે પૂછાય એમ તો એટલું મસ્ત સમજાવેલને ક્યા
હમ
આ કહેવા માગે થોડો થોડો તૈયારી હ આ મેઘા લોકો ગેલા ને એમ તો કેવું પેપર પુસાય ત કે હારું હતું એમ
દેશ તમારે ક્યાં ક ભારે પેપર લખવાનું
હા એટલે એમ કે આપડે તૈયારી કરીને નઈ ગેલા એમ ભર તો પેપર એમાં સવારે એમ છે
હા એ તો પેલી તો જયસ્રીને તો હવે કે
એટ લોકો કોઈ કઈ ન વાચલું એમમાં ચપ સ્ટ્રાઈ કરવા ગે એટલે ખ્યાલ આવે કે કેવી રીતે વાંચવાની તૈયારી કરવાની એમ બધું હારુ કેહેવાય ભલે કરી હ ટ્રાય કર હ કે
હમ
પે લોકો તો એમમાં જ એ તો કેવું એ લોકો ફિલ્ડમાં કઈ ફિલ્ડમાં જવાનું તે કઈક્કી
એજ વસ્તુ છે એજ વસ્તુ છે એમ એ તો હમણાં તો પીટીસી માં એ લોકો તમણે ભયલું પેલી એ તોજયશ્રી હતા
જય શ્રીયા ધુતિ પીએચડી કરવાની છે.
હા તે એ જયશ્રી કે આ કર ખરી મને એ
વે નઇ હવે
હમ્મ
કેમ કર એમ મને વિચાર આવે કેમ થોડુંક એમ હોવું જોઈએ કે એટલે મે ચા એમને પૂછો હમણાં વાત થઈ તો
હા
કે પીએચડીમાં શું થાય તો ક તે ટોપિક ને લઈને બહુ અલગ અલગ પ્રપોઝલ જુએ એમ, એક જ સાથે જેવા પીએચડી કર ને પેલા તમે કયા વિષય પર પીએચડી કરવાના, કેટલા પ્રકરણમાં કરવાના, કેવી રીતે કરવાના કયા પ્રકારમાં હું હોય આખું આપડે પેલું બનાવીને આપવાનો ઢાંચો
હા
પછી થાય એમ કે એવું નહી કે તું એક વિચારે તો એકમાં જ થઈ જ એરે ચાર પાછા ટોપિક સુોધી જ નાખવાના કે એટલે જેથી તમે આ આ ની એક્સેપ્ટ થાય તો બીજું મૂકી દઈએ એમ કે મેં બી પોતે ચાર પાંચ એમાંથી માંડ એક એક થયું હોય અને એમને ખાલી પીએચડી અપ્રુવલ થતા પાંચ વર્ષ લાગેલા
હા
બે હાજર સત્તર અઢાર ના લાગે તો એ કે મારો બે હજાર એકવીસ માં નંબર લાગ્યો વિચાર કરો કેટલું સાલ
હા
એવું
મે તને પાછા તને કેમ ત્યારે કર જરા કે ગ ગ હા
બે ક્યા ઉભો રો હતો